હમમ. મેં મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, તમે ક્યાં છો?
મજામા છું. આજે આપણે કયા ટોપીક ઉપર વાત કરીએ?
હા, ઠીક હે.
આપડે કયા ટોપિક ઉપર વાત કરીએ?
આજે સોશિયલ મીડિયાના પ્રભાવ પર વાત કરીએ.
હા સાચી વાત છે, એ બી જરૂરી જાણકારી બો જરૂરી છે.
હમમ આ તો આજ રસ સમયનો ખૂબ જ ચર્ચિત વિષય છે કારણ કે સોશિયલ મીડિયા આપણા જીવનનો એક ભાગ બની ગીયું છે.
અચછા. સોશિયલ મીડિયા વગર તો ચાર્જ નથી, પણ લોકો દુરપયોગ કરે એના માટે બરાબર પણ આમ સોશિયલ મીડિયા બરાબર છે એક જાત નું
હા, બરાબર છે.
દરેક કય ઘટના ઘટી હોય હમમ.
હા, મોબાઈલ અને ઇન્ટરનેટ ના કારણે આજે ઘણા લોકો રોજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
સોશિયલ મીડિયા લોકોને એકબીજા સાથે જોડવાનું પણ એક માધ્યમ બની ગયું છે.
પહેલે મને એ સમજાઓ કે સોશલ મીડિયા એટલે શું?
હમમ. ઘણા બધા ફાયદા છે. હલો અવાજ આવે છે?
હેલો, હા આવડ આવે છે.
હા ઘણા બધા ફાયદા છે, સોશિયલ મીડિયા આપડે હા દુરુપયોગથી ના વાપરીએ તો
હા.
હમમ. હા, સોશિયલ મીડિયા ની તો બો જ જાણકારી મળે છે, મળે તો ને તમે વાપરો છો સોશિયલ મીડિયા?
હા, મને લાગે છે, કે સોશિયલ મીડિયા એવાં ઓનલાઈન માધ્યમો જ છે... જ્યાં લોકો માહિતી, વિચારો, ફોટોઝ, વિડિયોઝ અને... સંદેશ એકબીજા સાથે શેર કરી શકે છે.
હા, ખાલી દીવા છે.
જેમ કે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ જેવા માધ્યમો.
હ સાચી વાત છે.
આજકાલના તો બાળકો પણ... અને યુવકો પણ અને મોટા લોકો સુધી સોશિયલ મીડિયા વાપરે છે. પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ! એ સૌથી મહત્વનો વિષય છે.
એ જાણવાની બહુ જ જરૂરી છે કે આપણે કઈ રીતે યુઝ કરવો. સોશિયલ મીડિયા કઈ રીતે આપણે વાપરીએ છીએ, એ બહુ જાણકારી છે આપણે જરૂરી જાણવી પડે.
હા, જેમ કે સોશિયલ મીડિયાના મુખ્ય ફાયદા... એ છે કે પહેલાં તો જાણકારી જલ્દી મળી જાય છે. હા, દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે એ તુરંત જાણી શકીએ આપણે. અને વિદ્યાર્થીઓ માટે પણ સોશિયલ મીડિયા... ખૂબ જ ઉપયોગી બની ગયું છે.
હમ હમ, હા. હા, વિદ્યાર્થીઓ માટે બહુ જ સારું છે. સોશિયલ મીડિયા પણ બહુ..... ગુજરાતીમાં આપણે વિડિયો બનાવી શકીએ અને એકબીજા સાથે શેર કરી શકીએ. એ છે.
હમ બરાબર...
હમ..
વિદ્યાર્થીનું બીજું કાંઈ નહીં, વિદ્યાર્થીઓ એજ્યુકેશનલ વિડિયોઝ જોઈ શકે છે. ઓનલાઈન લર્નિંગ કરી શકીએ છીએ, અને નવી માહિતી માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ.
સાચી વાત છે, ભણવા માટે તો બહુ જ સારું છે.
બરાબર....
હમ..
આજકાલ લોકો સોશિયલ મીડિયાથી નવી સ્કિલ્સ પણ શીખે છે.
હા, આજકાલના લોકો.... હા, સોશિયલ મીડિયાથી કેટલા આગળ પહોંચી ગયા છે. એવું જે કોઈ લોકો વિડીયો બનાવે છે. કેટલા બધા પૈસા આગળ પહોંચી ગયા છે. અમારે ત્યાં કેટલાં લોકો કમાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલા...
બરાબર.. યોગ્ય માર્ગદર્શન મળે તો સોશિયલ મીડિયા નુ કેમ વધારવા નું માધ્યમ.... સારું માધ્યમ બની શકે.
હા, સાચી વાત છે. તમારી ઘણા બધા વિડિયો બને છે. હા, ઘણા બધા લોકો કમાઈને સોશિયલ મીડિયા પર હવે આ બધું પૈસા કમાવવા લાગી ગયા છે.
હા, સોશિયલ મીડિયાથી સંબંધો મજબૂત પણ બની શકે છે, જેમ કે, જે દૂર રહેતા પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહેવામાં મદદ મળે છે. અને સામાજિક મુ... સામાજિક મુદ્દાઓ પર પણ જાગૃતિ ફેલાવી શકે છે.
હા, સાચી વાત છે તમારી સોશિયલ મીડિયાના ઘણા બધા ફાયદા છે.
હમ પણ. મને એવું લાગે છે કે સોશિયલ મીડિયાના ફાયદા જેટલા છે, એટલા જ... એના નુકસાન પણ છે.
એ બી જાણવાનું બવ જરૂરી છે.
હ કેમ કે પ્રત્યેક બા વસ્તુના બે બાજુ હોઈએ છે જેમાં અધિક ઉપયોગ અને નુકસાન કરી શકીએ છે.
સાચી વાત છે તમે
સૌથી મોટું નુકસાન કયું છે?
કરો છો એ નુકસાન જ કેવાય ને જે કોઈ આપડે કરતા હોય એ નુકસાન
હા બરાબર જેમ કે આપણને ત સમયનો બગાડ પન થાય છે ઘણા લોકો બીના કારણ ઘંટાઓ સુધી મોબાઈલ પર સમય બતાવે છે એના કારને
એ વિડીયો ફોટોઝ અપલોડ કરતા હોય એકબીજાને મોકલતા હોય એ આ દુરપયોગ કેવાય એ બધું નુકસાન કેવાય.
બરાબર એના કારણે અભ્યાસ અણે કામ પર પન અસર પડે છે.
હાં પછી એના બધી છોકરા છોકરીઓ બધા વગર ફટો ફોટો વિડીયો જોવા ને એકબીજાને શેર કરે. એ બધું બરાબર નથી ભલે છોકરો અડે છે.
હમે જ દેખેલો કે જો જ જસ્ત મોબાઈલ દેખવાથી અને આંખો પર આંખોની સમસ્યા પણ ઊમીરાય છે ઊંઘમાં કમી અને માનસિક થકાવટ પન થઈ શકે છે.
સાચી વાત છે તમારે બિલકુલ સાચી વાત છે.
હમ્મ આજકાલ તો સોશિયલ મીડિયાની લત જ એક મોટી સમસ્યા બણી ગઈ છે.
ઘણા લોકો તો આપડ કઈ આપડે એમ કેય બરાબર છે ગ ઘણા લોકો તો કે સોશલ મિ ડિયા ને આવી ઇન્સ્ટાગ્રામ તો નઈ વાપરવાનું કેમ બીક લાગે છે એકબીજાને વિડીયો આગળથી આગળ છેદ ખાય છે પણ છેદ આપડે જે પ્રમાણે આપડે યુઝ કરો એ પ્રમાણે થાય છે ને આપડે કોઈ ગલત ફાલતુ ફોટો વિડીયો બનાવવા જ નઈ દેય ને
બરાબર.
હાં
આજકાલના યુવકો તો વારંવાર નોટિફિકેશન ચેક કરવું અને લાઈક્સ કોમેન્ટ માતે ચિંતિત રેહવું એ લતનો જ સંકેત છે.
બેઠા બેઠા રીલ્સ જોવાની એકબીજા ખાલી ખોટા કમેન્ટ કરવાનાને એ બધું ફાલતું કામ છે.
બરાબર એથી માનસિક વાસ્તવિક જીવન પર પન અસર થાય છે.
હાં. તો મીડિયા તો ઉપર આપણે ઘણાં બધું શીખવા જેવું છે આપડે હાં
બરાબર એથી પરિવાર અને મિત્રોથી પન દૂર થઈ શકે છે વ્યક્તિ
ઘણું બધું શીખવા જેવું છે પણ આપડે શીખવા જઈએ ને યુઝ કરીએ ને આપડે તો ઘણા બધા સીખ ઘણા બધા ફાયદા છે હું પણ કરું છું ઇન્સ્ટાગ્રામ એ કે નથી કરતી પન હું કેવું કરુ સારા સારા આપડે વિડીયો બનાવીને, આપડે ભગવાનના બનાવો એ રીતે આપડે. ફોટોઝ તારા ગુણ ભગવન એ રીતે હું યુઝ કરું છું.
હા. યોગ્ય ઉપયોગ કરશો તો ફાયદા પણ અને અધિક ઉપયોગ કરશો તો અભ્યાસમાં નુકસાન. પણ થઈ શકે છે, એટલે સમયની સીમા રાખવી પણ જરૂરી છે.
અધિક ઉપયોગ કરો છો, એ નુકસાન જ કેહેવાય. હ, એને ક કે છોકરી છોકરાને ખાસ તો જો ધોઈને જ વાપરવા. છોકરો માટે તો બઉ જ ધ્યાન રાખવું પડે, છોકરા મોબાઈલ લે તો આપડે. મા બાપ ને, એટલુ તો ધ્યાન રાખવું જ પડે કે, છોકરા એ કે છોકરી હોય. શું જોવે છે, ફોન ને શું નથી કરતા, આમ નથી કે, લો ફોન લઈને બઈ જાય શું જોવે છે, એ આપડે જોતા જ નહીં, ઘણા જણા એવા હોય કે, જોતા નહીં, પણ એ આપણે ધ્યાન રાખવાની બહુ જ મહત્વપૂર્ણ વાત છે.
બરાબર.
એટલે નાના-નાના છોકરા દસ-દસ વર્ષના, બાર-બાર વર્ષના અને એ છોકરા આપડે ફોન માં ફાલતું ફાલતું વિડીયો ને, બધા ફોટો કધું ગમે તે એ જોતા હોય તો, આપડે મા બાપો ને ધ્યાન રાખવું પડે કે, તમે બેટા શું જોવો છો, ફોનમાં કામની. હા, કામ ના વસ્તું જોવો તો બરાબર છે, પણ ફાલતુ એ આપડે ધ્યાન રાખવાનું, મા-બાપ ને આ પેલી આપડે હ, છે જો.
બરાબર, ઘણા લોકો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી પણ ફેલાય છે. કેમ કે કોઈક પણ ખબર શેર કરતા, પેલા સતત તપાસવી જરૂરી છે. અને પ્રાઇવેટી માટે પણ શું ધ્યાન રાખવું જોઈએ? એ ધ્યાનમાં લો કે, પાસવર્ડ અને આપણા જે પાસવર્ડ રહેે છે, એ અને વ્યક્તિગત જાણકારી સુરક્ષિત રાખવી જોઈએ. સોશિયલ મિડિયાનો. સહી ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે, સમયને મર્યાદા રાખવી જોઈએ. અને ઉપયોગી માટે ઉપયોગી માહિતી માટે ઉપયોગ કરવો જોઈએ. અને ફાલતુ સમય બગાડવો નથી જોઈએ.
બરાબર છે, સાચી વાત છે, ફાલતુ તો બગાળવું જ ન જોઈએ.
સોશિયલ મીડિયા જ્ઞાન વધારવાનો અને નઈ વસ્તુ શીખવાનો. પણ ઉપયોગ અ ઉપયોગી થાય છે.
તમે વાપરો છો, સોશિયલ મીડિયા હા ઈન્સ્ટાગ્રામ વાપરો છો?
હા, હું વાપરું છું, પણ કેવું જેમ આપણે.
ભણવા માટે જ વાપરું છું, હું એમ એમ કેમ કે એમમાં નોટ્સ વગેરે આવે છે. અને મોટા મોટા સર લોકો જે હોય, એ એના કર આપણે ડાઉટસ વગેરે. ક્લિયર કરવામાં ખૂબ મદદ મળે છે.
સાચ.
મોબાઈલ માટે સમય નક્કી કરવો પણ
પણ જે દુરુપયોગ ના કરવો જોઈએ, દુરુપયોગ તો કરવાનું જ નઈ.
બિલકુલ અને અને આજકાલ તો ટ્રેન્ડ જ બની ગયો છે કે, મોબાઈલમાં કોઈ નો બી કેવો બી વિડીયો અપલોડ કરી દે લોકો.
બહુ સાચી વાત છે તમારી.
એ પહેલે સત્યતા તપાસવી જરૂરી છે એના માટે અને આમ બીજું તો મોબાઈલ માટે સમય નક્કી કરવો પણ પરિવાર સાથે સમય બીતવાવો અને પ્રત્યક્ષ સંબંધોને મહત્ત્વ આપવું જોઈએ એ બહુ જ મહત્વનું છે એથી બીજું કઈ નહીં આપનું જ જીવન મે આપણા જ પરિવારથી આપણે અહ અધૂરી બની જાય છે.
અને સોશયલ મીડિયા કે બાર મે બહુત મઝા આયો તમારા જોડે વાત કરવાની આજે ચાલો આગલા ટ્રોપિક મે મળીએ આપડે જય શ્રી કૃષ્ણ રાધે રાધે. હા તમારા જોડે બહું જ મજા આવી સોશિયલ મીડિયા આટલું આપડે શીખવા મળયુ સાચી વાત?
બરાબર હા બરાબર એકદમ સાચી વાત છે.
લિયો હા બઉુ જ જાણવા મળ્યું આપડણે સોશિયલ મીડિયા કઈ તરીકે યુઝ કરવા નો.
બરાબર ચાલશે ચલો પછી મળશું બાય.
હા.